હેલો હા કેમ છો?
બસ હું એકદમ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું હું તારી સાથે છે ને એક સિંધુ સખીની સંસ્કૃતિ વિશે છે ને જે હડપ્યા સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની હું તને છે ને વિસ્તૃત ચર્ચા કરવા માંગુ છું જે હિન્દુ સભ્યતા અને એ બંને છે ને અલગ છે સંસ્કૃતિ અને સભ્યતા એ બે અલગ શબ્દ છે માનવી દ્વારા છે ને પરિબળો ઉપયોગ કરીને જે પ્રકારની જીવન પદ્ધતિ ઊભી થાય છે તેને સંસ્કૃતિ કહેવાય એટલે આ રીતે છે ને સિંધુ સંસ્કૃતિનો જે ઉદ્ભવ થયો હતો ને તે બાબતે આપણે જાણીએ જો સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મહત્વનું જે જોઈ ને આપડે તો એ હડપ્પીની શોધ જેવી છે એની તો છે ને ઈસવીસન ઓગણીસો ને એક-એક-એકવીસ માં દયાના દયાારામ શહનીય શર જો્હોન માર્સલ અને કર્નલ મેકોલે એના વર્તપણ હેઠળ થઈ હતી પંજાબના મોન્ટોગોમિજ જિલ્લામાં હાલ જે પાકિસ્તાન માં આવેલું છે ત્યાં એની શોધ થઈ હતી અને આ સ્થળની શોધ છે ને ત્યાં નદી એક વહેતી હતી તેનું નામ છે રાવિ નદી એના કિનારે છે ને આ હડપ્પી સંબ હડપ્પીય આ ગામ આવેલું હતું એટલે એને હડપ્પીય સભ્યતા તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે અને આ સભ્યતાના બીજા સૌથી મહત્વના સ્થળ આપણે જો જોઈએ ને તો મોહજો દડો છે અને મોહેજો દડો ની શોધ છે ને ઇસવિસન ઓગણીસોને બાવીસ માં દખલદાસ બેનરજી એ કરી હતી જે સિંધના અ લારખંના જિલ્લામાં છે જે હાલ છે ને ઈ પણ આ છે ને પાકિસ્તાનમાં આવેલું છે જે સિંધુ નદી કિનારે છે ઈસ્વીસન ઓગણીસો ચોવીસ માં આ શોધ ના આધારે જ્હોન માર્સલે આ અભ્યાસની સિંધુ સભ્યતા નામ આપ્યું હતું એટલે આનું નામ જો આપ આપ હોય ને તો તે જ્હોન માર્સલ અને એમાં જો આપણેે એક નોંધ કરવા જે ઈ બાબત છે ને એવી છે કે જે એલેન્સ સેન્ડર કનિંગધમ છે ને તે ભારતીય પુરાતત્વના જનક તરીકે પણ તેને ઓળખવામાં આવે છે અને તેઓ વર્ષ અઢારસો ને એકસઠ માસ સ્થાપિત ભારતીય પુરાતત્વ સર્વેષણ ના છેને પ્રથમ ડાયરેક્ટર જનરલ પણ હતા એટલે એએસ આઈનું વડુ મથક પણ છે ને નવી દિલ્હી માં આવેલું છે
હા કેમ કે જો તમે શરૂ વાત કરી એ પ્રમાણે હું ક્વ ને તો સિંધુ સંસ્કૃતિ છે ને એ વિશ્વની સૌથી પ્રાચીન અને વિકસિત અ સંસ્કૃતિઓમાંની એક છે તેને હડપ પાસે સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેનો પ્રથમ અવષધ છે ને પાકિસ્તાન ના હડપપા ખાતે મળ્યો હતો અને આ સંસ્કૃતિ નો વિકાસ આશરે શિક્ષણ પૂર્વ છવ્વીસો થીને ઓગણીસો દરમિયાન થયો હતો અને તેના વિસ્તાર આ છેને પાકિસ્તાન ગુજરાત અને રાજસ્થાન ને હરિયાણા અને પંજાબ અને પ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલો હતો એટલે સુવર્ણ વ્યવસ્થિત નગર રચના ન ઉત્તમ ગટર વ્યવસ્થા પછી વેપાર કૃષિ અને હસ્તકળાને કારણે સિંધુ સંસ્કૃતિ છે ને વિશ્વની અગ્રણ્ય સંસ્ સ્થાન મળે અને સિંધુ સંસ્કૃતિ ની શોધીને ઓગણીસો બાવીસ માં છે ને હળપ અ એના સોરી અ ઓગણીસો એકવીસ માં છે ને હડપા અને ઓગણીસો બાવીસ છે ને મો ચો દરા ખાતે થયેલા પુરાતવ ખોદ કામ દરમિયાન થઈ હતી અને આ શોધેને ભારત ના પ્રાચીન ઈતિહાસ વિશેને આવી માહિતી આપે છે. ને આ સંસ્કૃતિ છે ને મુખ્ય કેન્દ્રોમાં હડપ્પા મોહે જોદડા અને ધોળાવીરા પછી લોથલ છે અને કાલીબંગન અને રાખી ગઢી અ અને બનાવેલમાં સમાવેશ થાય છે ગુજરાત માં આવેલી ધોળાવીરા લોથડ છે ને અને આ સંસ્કૃતિ મહત્વપૂર્ણ કેન્દ્રો છે. જે સિંધુ સંસ્કૃતિને સૌથી મોટી વિશેષતા અને સુવ્યવસ્થા તે એક નગર રચના હતી. અને શહેરો છે ને પોળા અને સીધા રસ્તાઓ થી જોડાયેલા હતા ઘરોમાં પાકી ઈંટો બનાવવામાં આવતી હતી અને લગભગ છે ને દરેક ઘરમાં સ્ન ગૃહ તેમજ પાણી ન નિકાલ માટેને ગટર વ્યવસ્થા હતી અને ગટરો ઢાંકેલી અને અનિયમિત રીતે બનાવવામાં આવી હતી. જે તે સમયે છે ને તે અદભુત અ ઈજનેરી અને કુશળતા નું ઉદાહરણ આપે છે.
હા અને છ અને જો આપણેે ઉદભવ અને વિકાસ વિશે જોઈએ ને સિંધુ સભ્યતાનું હડપ પિય સભ્યતા જે ઈસવીસનપુરે પાંચ હજારની આસપાસ પૂર્વ હડપીય કાળમાં તાંબાની શોધની કૃષિ ક્ષેત્ર મહત્વપૂર્ણ તેનું પરિવર્તન થયા હતા. જેને કારણે છે ને આપણેે ક્રમશઃ
હ
કસબાઓ અને પરિપક્વ હડપીય સભ્યતા ઉદ્ભવ અને તેનો વિકાસ થયો હતો. અને તેજ રીતે આપણે જો તેના નગર આયોજનની જો વાત કરીએ ને તો સીધું સભ્યતા ને એક નગરીય સભ્યતા હતી અ જે હડપ્પી સભ્યતાનું સૌથી અ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે વિશિષ્ટ તેનું નગર આયોજન છે અને નગરો છે ને બે ભાગમાં વિભાજીત હતા ઉપલું નગર અને નીચલું નગર અડપીય સભ્યતાના નગરોમાં જો આપણે વાત કરીએ ને તો એ નિવાસ ના મુખ્ય ત્રણ વિભાગો હતા જેમ કે શાસક અધિકારીઓનોો ગઢ પછી અન્ય અધિકારીઓ ના આવાસો ધરાવતો ઓલું નગર પછી સામાન્ય નગરજનોના અવાજ ધરાવતું નીચલું નગર આવી રીતે તે છે ને એ ત્રણ ભાગમાં ડિવાઈડેડ હતી અને જો એ તે પણ છે ને પશ્ચિમ ભાગમાં આવેલ નગર હતું ને જેને ઉલ નગર તરીકે ઓળખવામાં આવતું હતું એ કિલ્લા થી ઘેરાયેલું હતું અને પશ્ચિમ ભાગોના આ કિલ્લા ને વિશિષ્ટ રીતે બંધ લો હતો અને પૂર્વ તરફ આવે લ નગર હતું ને જે નીચલું નગર તરીકે ઓળખાય છે. તે મુખ્યત્વે છે ને કિલ્લાનો અભાવ હતો અને તે પ્રમાણમાં છે ને મોટું હતું ને અને અહી સામાન્ય નગરજનો વસવાટ કરતા હશે એવું માનવામાં આવે છે ઉપલાનગરનો વિસ્તાર જો આપણે જોઈએ ને તો એ ખૂબ નાનો હતો જયારે નીચલા નગરનો વિસ્તાર મોટો હતો તો અનાજ સંગ્રહ કરવાનો કોઠારો તથા કિલ્લાના રક્ષણ માટે કિલ્લેબંધી કરવામાં આવતી હશે એવું પણ ત્યાં માનવામાં આવે છે. અને જો રોડ રસ્તાની આપડે વાત કરીએ ને
તો તેના હા રસ્તાઓ પણ બહું ખુશાળ અને સારા એવા હતા એની ગટર વ્ય વ્યવસ્થા છે એની એ યોજના છે એના મકાન ના જે બાંધકામ આવે એ રીતે છે ને કઈક અલગ જ વિશિષ્ટ હતું જેમ કે આપણે શહેરે શહેર કેમ અત્યારે અત્યારના અ અત્યારના જમાના મુજબ આપણું શહેર કેવી રીતે વિકસિત છે એવી રીતે તે પણ ત્યારે એમ વિકસિત હતું
હા કેમ કે છે ને આમ સંસ્કૃતિ ના લોકો છે ને મુખ્ય વ્યવસાય એમનો હેને અ કૃષિ સાથે હતો અને તેઓ છે ને ઘઉં છે ચણા છે. તલ છે કપાસ ની ખેતી કરતા હતા અને પશુપાલન પણ તેમના જીવનમાં છે ને મહત્વપૂર્ણ ભાગ હતો. તેવો ગાયો છે બળદ છે ભેસ છે ઘેટા છે. અ બધા બકરીઓને બધા પાડતા હતા ને તેઓ છે ને માટી ના વાસણોમાંથી છે ને આ ભૂષણ ને ધાતુ ના રમકડા બનાવવા માટે પણ ની પોણા હતા હમ્મ. અને સિંધુ સંસ્કૃતિ ના લોકો ને છે ને આ વેપારમાં ભારતના અન્ય પ્રદેશો ઉપરાંત છે ને આ અ મેસોપોટીમિયા જેવી વિદેશી સંસ્કૃતિ સાથે પણ હતો અ લોથડમાં મળેલું બંદર એ વાત નો પુરાવો આપે છે કે તેવો દરિયાઈ વેપારમાં પણ ઘણા આગળ હતા અને વેપારમાં વજન અને માપની પ્રમાણ વૃતિ પદ્ધતિનું પણ ઉપયોગ કરતા હતા. અને તેમની વ્યવસાયિક આર્થિક પ્રણાલી આ દર્શાવીને ધાર્મિક જીવન માતુ દેવી છે પશુપતિ છે અ સ્વરૂપ ના દેહ છે. પીપળાનું વૃક્ષ છે વિવિધ પ્રાણીઓની પૂજા કરતા હતા અને પુરાતનત્ય ખોદકામ દરમિયાન છે ને માટી ના માતુ દેવીઓની મૂર્તિ ને પશુપતિની મુદ્રા તેમજ ધાર્મિક જીવન વિશે મહત્વની માહિતી આપે છે.
અને સિંધુ સંસ્કૃત ના લોકો હે ને શિક્ષિત હતા. અને તેમની પોત તાની લિપિ હતી, પરંતુ આજે સુધી આ લિપિ સંપૂર્ણ રીતે વાંચી શકાય નથી. તેમની મુદ્રા પણ પ્રાણીઓના ચિત્ર પર ટૂંકા લેખ જોવા મળે છે. આ મુદ્રાનો ઉપયોગ છે ને વેપ પાર અને ઓળખ માટે થયો હતો. અને આ સંસ્કૃત તિનું પતન વિશે વિવિધ મતો છે. કેટલાક ઇતિહાસકારો અહ નદીઓના માર્ગ બદલાવવા પ પૂર દુષ કાળ પર્યાવરણ એ ફેરફાર અથવા તો આર્થિક નબળાઈ ના કારણે માને છે. જોકે તેમનું ચોક્કસ કારણ હજી સુધી પણ સ્પષ્ટ થયું નથી. અને ભારતીય ઉત્તરખંડ માં પણ ઉચ્ચીય સ્તરની શહેરી સંસ્કૃતિ વિકસેલી હોય તેવું મનાય છે. સારું હાલો તો હું તમને પછી થોડીક વાર માં કોલ કરું.
હા, ઓકે, આવજો, બાય.
બાય.